ઓ, બસ મજાઓ આરામ કરીએ જમીને
ચ શું જમવાનું બનાવ્યું તું
જમવાનું તો શાક ને રોટલી, દાળ, ભાત ને ખીચડી ને- - એવું બધું બનાયુતુ
હ, એટલું બધું બનાયું તું
હા, આજ તો એટલું બધું વરસાદ જેવું હતું ને તો કો દાળ ભાત ને- - હા એવું જ ખાઈએ, બારનુ નો ખાઈએ.
હ, કેળા નુ શાક બનાયુ તુ
આ જેતો મે કંટોલાનું બનાવ્યું
હા, તમાર સિટી માં આવે કંટોલા
હા, ક્યારેક ક્યારેક આવે કંટોલા
હા
અમારા તો અહીંયા બહુ જ થાય હા
અમારે તો પછી બનાવતા નતું આવડતું પછીું કું હોય છે તો લીધું તો એ- - શું તમારે આવે તો કયો, ને કેમ કરાઈ શાક મેં તો આજ બનાવ્યું પણ બહુ ભાઈવુ ની મને- - બનાવતા ની આવડતું હોય કે હું હોય છે આ શાકું કો નવીન છે એટલે
હા, અમારે તો ગામડે બોહ જ વા વાયડું હોય ને ગામડે તે સેઢા- - કેવાતા હોય હા શેઢા કેવાતા હોય વાયડું હોય એમાં શેઢે વાયડ- - હોય ને હા, ગામડા દેશી ભાષામાં વાયડું કેતા હોય વાય હોય નેં બહુ થાય- -
ઠેકાસ, બાકી દેશી
હા જો, અત્યારે ચોમાસું હોય ને એટલે કંટોલા વેલા હોય ને એકલા એકલા ઊગી પડે એના વાવવાની જરૂર ન પડે આપડે ચોમાસો આવે ને એટલે પેલો વરસાદ થાય ને એટલે એ એનો વેલો ફૂટી જ ગયો હોય અંદર થી પછી કારતક મહિનો આવે ત્યારે એઈ વેલો પાછો હુકાઈ જાય એટલે આ આપડે એમ થાય કે એક વેલો છે ને એ હુકાઈ ગયો ને તો હવે ઈ બરી- - ગયો એમાં હવે ઈ નહી થાય પણ એના અંદર- - છે ને એક બટેટા જેવું અંદર એનું મૂળ હોય અને કંદ કેવાય એ કંદ અંદરને અંદરે હા, કંદ કેવાયની જમીન માં જમીન માં જ હોય ઈ કઈ બડે નહી કે એ કાઈ
હ, અંદર જ હોય
હા, એલા હા. આપણે થોડુંક ઊડું ખોદીએ. જ્યાં વેલો સુકાઈ ગયો હોય, ત્યાં આપણે તો થોડું ઊંડું ખોદીને જોવાનુ તો એમાં એક બટેટા જેવો કંદ હશે, હા.
હ, હ.
કંદના ઉપયોગ એ ઘણા થાય. પછી કંદ પાછું ન્યાયે હોય એટલે
હા.
ચોમાસું આવે એટલે ચોમાસાનું પાણી અંદર જાય, એટલે પાછો ત્યાંથી કંદમાં, કંદમાંથી વે લઈ. ફૂટી જાય, હા. એટલે એમાંથી કોરાઈ જાય, હા.
તો તો દર વર્ષે થાય ને? વરસાદ આવે તો. પાછું થાય દર વર્ષે, હ. તો સારું કેવાય, હા. વાવું તો પડે કાં.
હા, વાવ. હા, વાવવું ન પડે ને. આ કંટોલાથી તો આપડે બહુ બધા ફાયદા થાય.
હ, એના શું ફાયદા થાય?
આનું જો આપડે શાક ખાઈએ ને, તો આપડે એથી તાવ ન આવે. પછી હાથી પગોથી થયો હોય ને, તો હાથી પગામાં આજ હું તમને કંદ કહું છું ને કંદ હોય ને, આપડે એક પથ્થર હોય ને, અં પથ્થરમાં થોડુંક પાણી નાખીને એમાં ઘસવાનું એ કંદ ને.
હા.
એમાંથી જીરોસ નીકળે ઈ. આપણે નાક હોય ને, નાકમાં થોડોક રસ, બે-ત્રણ ટીપા એમ નાખવાના.
હા.
એ ટીપા નાખોને, તો તમને આથી હાથી પંખાનો જે રોગ હોય ને.
રોગ હોય, મટી જાય. તો ખાર કેવી દવાઈ ન લેવી પડે ને.
હા, બાકી અત્યારે હાથી પગારની દવા ઘણી કરીએ, તો હાથી પગો મતો નથી, હા.
ઓ પગ ઓછી જાય એવું કે છે બધા કે પગ ઓછી જાય ને ચાલી ન શકે. લંગડા થઈ જાય ને, પજવા થઈ જાય એવું.
હા, એટલે આથી પગા માટે તો આ બહુ સારું થાય આ. જોઈ નાકમાં પછી એનો આ રસ નાખી ને, એટલે પંદર-વીસ દિવસ થાયને, એટલે એની શર દે ખાવા માંડે, આપડો પગ સરખો થવા માંડે.
હમ.
હમ, બધું થઈ જાય પછી આપડું મળ સાફ થાય. મળ સાફ એટલે કે આપડું પેટ હોય, પેટમાં આપડે ખબર ને નકરું? પેટ જાડું થતું હોય, આપડે આખું શરીર હાથ-પગ ને એવું કઈ જાડું ન થતું. હોય પેટ હોય ને, એઈ જાખ જાડું થતું હોય એમ. તો એ પેટમાં આપડે અંદર બીજું આપડે ઘણું બધું ખાતા હોય, તો એ ઘણું આપડે બધુ નીકળ નીકળી ના આપતું, એના અંદર કચરો, હા. પચી ના શકે, કચરો અંદર ભરાય ને રે જે. આપડા કાંઈ પેટમાં કામ ન હોય, નહીં. ને એનાથી આપડા કંઈ ફાયદો ન થાય. આપણું શરીર આમ વધે ને. એમને એમાં આપડું પેટ વધે. તો એના માટે, હા, ચાર બે વધ રે, હા. તો ઈ જો ઈ આપણેે મળ સાફ કરવું હોય ને, તો એ મળ સાફ માટે કંટોલા નુ શાક આપડે વાસી ખાઈએ ને તો ઈ બહ સારું, આજ પણ, હા. આ જે ખાધું હોય. આજે બનાવવું હોય, તો ઈ પાછું આજ નહીં ખાવાનું. કાલે ખાય ને, તો ઈ વાસી ધણા તો એમાંથી ઘણા દ્રવ્યો આપણને મળે, દ્રવ્યો ના હિસાબે. પેટ સાફ થઈ જાય.
હા.
પછી એમાં હા બી ટ્વેલ મળે આપણને વિટામિન એ મળે હા
જો હ મારે તો ઘટ જ છે બી ટ્વેલ
હા તો તમને બી ટ્વેલ ઘટતું હોય તો તો તમારે આ બહુ ખાવું જરૂરી છે તમે ખાવ ને તો તમારા માટે બહુ સારું
હા તે સારું તો ખાાસવું અમે
હા પછી આપડે જે ગર્ભવતી સ્ત્રી હોય ને એને આ શાક ખાય ને તો એને ઘણા ખબર અત્યારને અત્યારની જનરેશનમાં તો બધી સ્ત્રી કોઈને નોર્મલ ડિલવરી થતી જ નથી
હા
બધાને સિઝરિયાન જ કરાવવું પડે હા તો ઈ આ ટોલાનું શાક ખાય ને તો એને નોર્મલ ડિલેવરી થઈ જાય
તો સારું કેવાય નોર્મલ થઈ જાય તો તો ખવાય જ ને નગર તો થાય જ તણે
હા એ છોકરું પછી આવે જે બાળક આવે એઈ એકદમ સારું આવે સ્વસ્થ આવે
હા હ
પછી આપડે જે આંખ નીચે કાળ ડાગ હોય ચહેરો આપડો ચમકદાર ન હોય તો એના આપડે આ કંટોલા ની અંદર છે ન્ય ન હોય ન્યૂટેન નામ ન એક દ્રવ્ય આવે
હા
તો ઈ દ્રવ્ય થી આપણા જે આ ડાઘ હોય ને ઈ વય જાય આપણે ખબર આંખ નીચે બહુ કાળા કલર ના ડાઘ થઈ જતા હોય હા તો એ ડાઘ આપને વહી જાય આપ
કાળા કુંડારા થઈ છે ઈ એ વય જય છે
હા એ હા ઈ એવાય જાય એનાથી
હા તો સારું કેવાય ગણાય તો તો ફાયદા છે એના બધા કેટલા રોગના
હા કંટોલા થી તો આપડે બહુ બધા ફાયદા થાય એટલે કંટોલા તો આપણે ખાવા જ જોઈએ ઘણા ને શાક ના ભાવતું હોય ઘણા ના ઘણા પ્રદેશમાં કંટોળા કે હોય ઘણામાં કંટોલા કેતા હોય કંટોલી કેતા હોય
અમારે તો કંટોલા કે
હા સિટી માં કંકોડા કેતા હોય ને ગામડે પણ કટોલા કહેતા હોય ઘણી જગ્યાએ કંટોલી કેતા હોય હા
હ ઓકે તો તો આના તો કારેલા જેવો જ બધા ફાયદા છે કારેલા માં એમ જ નથી કેવા ફાયદા છે હમ્મ ઈ કડવા હોય ને આ કડવાનો હોય આ તો જરા ખારા હોય એમ શાકભાજી જેવું છે એમ કે ઓલા કડવા હોય
હા
કારેલા ય હરા એ આની ઘડે જ બધા ઉપયોગ અનેક અનેક રોગમાં થાય બધા રોગમાંને તાવ ન આવે
હા
પણ છોકરાઓને ન ભાવે આપડે ખાઈ હકીએ મોટી ઉંમરને હોય ને એને ભાવતા હોયએ પછી એમાં ડુંગળી નાખે ને કારેલામાં તો એ મજા આવે ખાવાની સારું શાક થાય અને કંટોલા માં એવું કે ડુંગળી નાખીએ તો ભાવે તો સારું શાક થાય એમ મેં ટ્રાય કરી તે એક વખત કર્યું ન તે કંટોલા અને ડુંગળી નાખી તી
હા, તો અમે જ્યારે કંટલાને શાક બનાવ્યા ત્યારે એમ જ બનાવી ટમેટો અને ડુંગળી બેય નાખીએ એટલે શાક થોડુંક આમ જેને નાના, નાના બાળકો હોય ને ના ભાવતું હોય ને તો ટમેટ ડુંગળી નાખીએ તો એટલે થોડુંક સ્વાદિષ્ટ લાગે એટલે, ખાવાના છે હા
હ, બાકીને બટેટા અને રીંગણા ને તો ખાઈ ને પછી ધરાઈ ગયા હવે તો આવું કઈ નવી નું હોય ને સીઝન પ્રમાણે શાક આવતું હોય
હા કંટોલા જો તમારે બીજી એક એ ઋતુ માં ની આવે એ ચોમાસામાં જ આવશે ચોમાસા ના ચાર મહિના હોય ત્યાં સુધી જ મળતા હોય એટલે ગામડે જો સસ્તા મળતા હોય કેમ કે ગામડે બધા ના ખેતર માં થાતા હોય
હા, થાતા હોય અમુક્ત ખેતી કરતા હોય ને, હ ખેતી એની કરતા હોય એટલે હોય સસ્તા બાજુ
હા, અને સિટીમાં તો ક્યાં એવી વાયડું ના હોય, શેઢા ના હોય ખેતર હોય તો એમાં ક્યાંય બહુ ના ઉગતા હોય ને આપડે
હ
ગામડે તો ઊગતા હોય એટલે ત્યાં સસ્તા હોય સિટીમાં મોંઘા મળતા હોય તમારે તો ન્યા મોંઘા મળતા હશે ને
હા, હો, અમારે તો બહુ મોઘા મળે સો રૂપિયાને બસ કેમ કિલો મળે
હા, તો એમ જ હોય એટલા એટલા બઉ
હા
અને અમારે તો અહીંયા બધાય ગામડે હોય તો એકબીજાન ઘરે બધા એમને મે દઈ દેતા હોય મફત નદઈ દેતા હોય એકબીજાને ઘરે આપી દે
ઘરે બેઈ દયા, તમે ગામડામાં રેતા ય છો કા
હા, અમે ગામડામાં રેએ એટલે અમાર તો બઉ અ સસ્તું શાકભાજીને અમે તો ખેતર માં જ વાવી દઈએ, ને કંટોલા તો અ વાવાની જરૂર ન પડે તો જો એક લાયક લાવ વાડુમાં ઉગી જાય ચોમાહું આવે ત્યારે એટલે થાય
કરો કંટોલાની કરો કે બીજી કઈ કરો ખેત
ના અમે કંટોલા ની ખેતી નથી કરતા ઈ તો અમારે એક લાખ પેલા ઉગી જાય આ તો મગફળી ને એવું બધું જ અમે તો ખેતરમાં વાવતા હોય પણ અમારા જો ઘર પૂરતી અમાર ઘરે બીજું શાકભાજી બહાર થી ના લેવું પડે ને જો બહાર તો કેટલું શાકભાજી દવા વાળું આવે એટલે એનાથી થી આપડે કેટલા બીમાર પડીએ એટલે અમે છે ને એક બે વીઘામાં અમારુ ઘરનું જ શાકભાજી વાવી નાખી કે એમાં ભીંડો, ગુવાર, ને હા હા, એટલે બધું અમે વાવી દઈએ એમાં એટલે કઈ અમારે દવા વાળું ખાવું ન પડે ઘરનું શાકભાજી ફ્રેશ ખાવા મળે મૂડે સ્વાસ્થ્ય હારુ રે
તુવેર ને એવું કઈ થાય કે તમારે
હા, એવું તમ બધું આવીએ જે પ્રમાણે ઋતુ હોય, ઋતુમાં જે પાક અનુકૂળ લાગે
હઅ છેક હોય એવી રીતના હોય હા, હો
એટલે બધું અલગ, ના કારેલાન છે તો એ બધાના વેલા થાય તો ઈ બધાના વેલા વાવી દઈએ કારેલાય આપણા માટે સારા તાવ નો આવે પેટ સાફ રે આપડું
હ, હા, કારેલા હારા કડવા હોય ને એટલે પણ એ તો મીઠામાં આપણે બાફી નાખીએ ને એટલે એ તો કળવાઈસ કઈ જાય બધી કારેલા માં તો એટલે વાંધો ન આવે
હા, એમાં તમે ચણા ન લોટ. બીજો બધો મસાલો ભરીને એ કરો, એટલે બાળકોને ભાવે.
કર તોય મજા આવે.
હમ.
મેં હમણાં જ કર્યા હતા, બે દિવસ પેલા જ કારેલા નું શાક. નથી સારું થતું, ફરેલું. તો બધા ખાતું એમ નકર, ન ખાય.
કટકી વાળું બનાવે ને, તો ઈ ના ભાવે.
હા, તો ન ભાવે. જરા કડવું લાગે ને, ઓલો તો લોટ આવી જાય, બધો મસાલો આવી જાય. તો એ તો ન આવે કડવું ન લાગે.
હા, સારું. ચલો તો રાખો, પછી કરીએ વાત.
એ હા.